હલો!
કેમ છે?
હલો!
હલો!
હલો!
હલો! હેલો, નાજયા મારો આવા હલો.
હા કેમ છે.?
હું પણ મા હું મજામાં છું. તમે કેમ છે.?
તો, કર્યા કરે છે.?
કાઈ નહી, હું વાસણ ધોવા માટે જાઉં છું.
ઘરનું કામ કરે છે કે?
હા, તું શું કરે છે.?
આજે તું આવી નથી અહંયા
ન આઈ ભઈ આજે, કાલેસ આવીસ.
તારું અવાજ નથી આવતું.
કાલે આવીસ.
હમ હમ
તું શું કરે છે.?
તા. અવાજ નથી આવતું જ
હલો,
હા બોલ.?
શું કરે છે તું.?
હું બેસી છું હમણાં
હમ ખાવા માટે બનાવી લીધું.
ભોજન બની ગયું.
નહી બાકી છે આજે
બાકી છે.
હા બના આપલી છું.
અરે યાર આજે કેટલી ગરમી થાય છે ને.
હા બસ
વરસાદ પણ નહી પડે સારી રીતે
હમ કેટલું ગરમી લાગે. આજે શું બનાવે ખાવા માટે?
આજે ફ્લાવર ની સબ્જી બને છે.
હું પણ બી એવી જ બનાવ ફ્લાવર અને
અરે ભાઈ આ તો સેમ ટુ સેમ થઇ ગયું.
હ રે. તારી મમ્મી કેમ છે?
મારી મારી મમ્મી સારી છે, તારી મમ્મી કેમ છે?
મારી મા મમ્મી મજામાં છે. આજે હું શું શું કર્યું?
તારું અવાજ સારી રીતે આવતું નથી.
આજે શું શું કર્યું તમે?
હે આજે વ સવારે ઉઠી, ઝાડું માં વાયરી પછી ફીસ કાટવા ચલી ગઈ. આ રીતે આખું દિવસ થઈ ગયું. હ હમણાં તો થોડું ટાઈમ મેડ્યું છે બેસવા મા તે આરામ કરવા મા
હા.
તું શું શું કઈરી?
આજે હું કોલેજ ગયેલી કોલેજમાં વડની હતી આજ ફર્સ્ટ ઈયર વાલે છે ને એના આજ ફસ્ટ લેક્ચર હતું.
હું કોલેજ ગઈ હતી આજે કે
હા
કેવું ચાલુ રહ્યું છે ભણવાનું
હમણાં તો થોડુંક થોડુંક મજમ જ છે બટ આજે છે ને ફસ્ટ ઈયર વાળ કોલેજ સ્ટાર્ટ છે ને આજથી.
આજથી જ ચાલુ થઇ ગય ફર્સ્ટ યર વાળાનું.
હા. તો એના આજે અમારે ક્લાસ મારું ટીચર સાથે છે ને એ ફસ્ટ યર વાળને વેલકમ પાર્ટી વગે કર્યું આજે હમણા કોઈ લેકચર નથી થ
મજા પડી હશે ને.
હા પણ અમે મને થો મજા કરજ.
હ તો ફર્સ્ટ ઈયર વાળાનું થયું હશે.
હા
એ લોકોને ખુબ મજા પડી હશે.
હા
તારી ફ્રેન્ડ આવેલી હતી ત્યાં.
મિનમ નથી થયા એટલે જ આજ ટીચત
હજુ એનું થયું જ નથી.
હમ હ બાકી છે.
એ તો મિસ મિસ કરી દીધું.
હા કઈ નહી થશે પછી. બે દિવસમાં જાણી જશે કે થયું કે નહી થયું. એડમિશન આજે તો એ કોલેજ ફીસ માટે આવેલું હતું કોલેજ.
કોલેજ ફીસ માટે આવેલી હતી કોલેજમાં.
હા હમ
સારું વાસણ થઈ ગયું ધોવાનું.
હીં બાકી છે.
બહ વધારે હશે ને.
હમ શું કરું ની કેટલા કામ કર છે હ કરું.
મારા ઘરમાં તો મારી ભાભી છે એટલે થઈ જાય છે.
હા હાારું મારા ઘરમાં તો ભભી નહ મળે.
એ તો ક્યારે આવી જશે ને તારા ભાઈ. જારે
હે ક ન હલો.
તારું અવાજ નથી આવતું. તું થોડું વધારે તેજ ભૂલ
હા, આવે છે, આવે છે.
હા. બોલ, તારી ફ્રેન્ડ કેમ છે?
મારી ફ્રેન્ડ
હમ્મ, બધા ફ્રેન્ડ, તારા સ્કૂલ વાળા
મારી ફ્રેન્ડ તો આપણા તે તે લોકો ના કામમાં જ બીજી છે.
કોઈ કોલેજમાં એડમિશનની લીધું?
ની એ લોકોની ભણશે, એજ છે જે કરાવી છે રોફેલ કોલેજમાં
હરે મને એવી કોલેજ રોફેલમાં જવાના હતા કેપીએસમાં પછી
એ કોલેજ કેવું છે રફેલ કોલેજ હા એમાં ગઈ છે
હું પણ બી કેટલી હજ પડે છે ને ફીસ એક એકલી બધા માંગે છે કે
વધારે ફીસ લાગે છે ત્યાંને એ તો એ કરશે ટીચિંગ નું કરશે ઓર
મારા તું મને આપના ઘરમાં નહી બોલાવી કે
શું બોલી શું બોલી
તું તું તને તું મારા તું તારા ઘરમાં કેમ નહી બોલાવે મને
વાવ આવ ને તું એ મારા ઘર એની ઉપર છે તારી ફ્રેન્ડ ની ઉપર જ મારા ઘર પણ છે
હ એક દિવસ આવી
જયારે આ ત્યાં આવશે ત્યારે મારા ઘર મારા ઘરે પણ આવી જજે
મને બોલા આપશે તો પછી આવ
હા મેં બોલા આવું ને તું આવ
આવું આવ
હું પણ ક્યારે તારા ઘરે આવીશ
હા કેમ નહ આવજે
હવે તો આપણે પણ આપણે પણ મિત્ર બની ગયા છે ને
તું ઇન્સ્ટા નહી ચલાવે ને
નહી મે ઇસ્ટા ન ચલાઉ મારા ઘરમાં એક મોટો બ્રધર છે મારો ભાઈ તે ની ચલાવા દે મને તું ચલાવે છે ને હું પણ ક્યારે ચલાવીશ ઇન્સ્ટા પર રીલ્સ જોવા મજા આવે છે
જા
યુટ્યુબ પર પણ આવે છે પણઈ ઈષ્ટા પર વધારે આવે છે મજાને
જોયું હતું ઇન્સ્ટા કેમ
હા એ જોયું તો છે પણ ચલાવેલું નથીહતી મારા ફોનમાં નઈ મળે એ તોું બીજા ના ફોન માં જોયેલું હ શું થાય છે બધું કેવું ચાલી રહ્યું છે
આજે બારિશ થાય તો વરસાદ થાય તો બ
આજે થોડું થયેલું છે વરસાદ પણ બહુ ગરમી થાય છે હું તો એ બાલ્કની માં બેઠેલી છું હવા ખાઈ રહી છુ
કાલે તો હુ બાલ્કની માં બેસેલી હતી તારા હાથે બાત કરતી
તો કામની સાથે વાત પણ કર્યા કરે છે
મારો આવાજ ક છું આપરા ઘરમાં
હા, એકલી જ છે તું? બધા ક્યાં ગયા?
હા, બધા નીચે
ફરવા માટે તારા ભાઈઓ પણ ભરતા હશે ને?
હા, મારો મેડિકલ શોપ છે એટલે તેમાં મારા બે મોટો બ્રધર ત્યાં રહેશે
મેડિકલ ચલાવે છે.
હમ્મ.
હું ભણેલા નહી તો તારું તારી મમ્મી શું કરે છે
મારી મમ્મી પણ જોબ જતી છે જોબ કરવા વાળું
સારું છે
ર્રક ફ્રજ આવ બતાઓ.
હા બધું સારું છે. બઉ કંટાળ આવ્યા કરે છે.
મેં તને પછી કોલ કરું હા કે હેલો
હા
હું તને પછી કોલ
ઠીક છે બાય તું આસણ ધોઈ લે.
હા